હલો.
હલો.
હા કેમ છો? આવે છ મારો અવાજ.
હા આવે છ.
હા બસ જો આ રયા. મોબાઈલ બઉ હેરાન કરે છે હમણાં તો તમારો કોલ આયો રીંગો જ ના આવે ને કઈક મિન્ટે હેંગ થઇ જાય છે. એ તો વળી પાછી તમારી રિંગ સંભળાય ને તમે ઉપાડ્યો.
અરે! હવે તો બહુ પેલા જેવું નથી મોબાઈલમાં એ બહુ ત્રાસ છે. પેલા તો આપડે કેટલી ઓછી જીબી વાપ પરતાતા ખબર છે શરૂઆત થઈ ત્યારે? અ બત્રીસ જીબી ના મોબાઈલ વાપરતા તા, પછી એવું લાગે કે ચોસઠ જીબી. અને હવે તો જેમ જેમ નવા લે તા જઈએ ને એમને એમ એકસો અઠ્યાવીસ જીબીનો એ હવે એવું લાગે છે કે મોબાઈલ નું મેમરી આપણને ઓછી પડે છે.
અરે સાચે એમાં હા અને જયારે વોટ્સએપને ચાલુ થયું છે ને ત્યારથી તો એટલી ઈમેજ ને ફોટ ટા ને આખો દિવસ મારો મોબાઈલ તો હેંગ જ થઈ જાય સ્ટોરેજ ફૂલ. સ્ટોરેજ ફૂલ ને હેંગ રોજના કેટલા મેસેજ એમાં કેટલી અંદર ઇમેજ આવે ગુડ મોર્નિંગની. હવે આ છે ને એક આમ ત્રાસ થવા માંડ્યો છે હું કા હું રોજ એકનું એક. વળી એનું એ પાછા બધા દસ જણ આપણને ફોરવર્ડ કરે શીખામણો ની તો જાણે ઓહો! સવારે ઉઠીએ ને જાણે બધા દેવી દેવ તા થઈ ગયા ને એટલી તો આપણને ગુડ મોર્નિંગમાં શીખામણ આપે બહુ
પેલા તો એવું હતું કે ખાલી વોટ્સએપ હતું હવે વોટ્એપમાં એટલા બધા સ્ક્રોલ થાય ધીમે ધીમે આપણે કોન ટેકમાં આવતા જઈએ એમ આપડું સ્કૂલનું ગ્રુપ થાય ને, કોલેજનું ગ્રુપ થાય ને. થોડાક આપણને જૂના કોઈ ઓળખીતા મલે તો એ પાછા એ લોકોના ગ્રુપમાં આપણને એડ કરે એમ એમ કરીને વોટ્સએપના ગ્રુપે વધતા જાય. પછી હવે તો આ પાછું ફેસબુકને, ઇન્સ્ટાગ્રામને, ટેલી ગ્રામ ને એમ કરી કરીને એટલી બધી આ સોશિયલ મીડિયાની એપ વધી ગઈ છે ને. તો ગમે તે કરી અને મોબાઈલનો અડધો વપરાશ તો આ બધી એપમાં જ જતો રહે છે. કે રીલ બનાવેને, રીલ મોકલેને, કોઈ વિડીયો મોકલેને. એમાંને એમાં આપણું આખી મેમરી ફૂલ થતી જાય છે.
સાચી વાત છે હવે તમે જુઓ ને અત્યારનું તો સ્કૂલનું બધું હોમવર્ક એ લોકો મોબાઈલ થી આપ આપે છે. મારી બેબી હજી કયા સ્ટાન્ડર્ડમાં તમને કહું ફોર્થમાં છે. તો મારા કરતા તો વધારે એનું મારા ફોનમાં આવે છે. બધા નવા એસાઈનમેન્ટ હોય. તો એની મેડમ ફોનમાં મોકલી દે. કઈ હોમવર્ક હોય. તે એની મેડમ મારા ફોન માં મોકલી દે. કંઈક એની કમ્પ્લેન હોય તો ફોનમાં આવે. કઈ ન્યુ ટાક કર એમ કરતા કરતા આખો મારો મોબાઈલ તો એના મને એમ તો આટલા નાના છોકરાને તમે આટલું બધું જો મોબાઈલ માં જ કરાવો. તો એને નુકસાન ના થાય એની આંખોને નુકસાન. એને ટોટલી મોબાઈલ લઈને બેસે જ રહેવું પડે. કારણ કે જો એ ના કરે તો એ વર્ગમાં પાછળ રહી જાય એનું હોમવર્ક કમ્પ્લેટ ના થાય, એની એસાઈમેન્ટ ના થાય. એટલે આ બધું હવે મો મોબાઈલનો મને લાગે છે કઈક વધારે પડતો જ ઉપયોગ ચાલુ થઈ ગયો છે, એવું લાગે છે મને તો.
હા તે દરેક મારા બાબાની જ વાત કરું ને તો એ લોકાને સ્કૂલનું જે પણ હોમવર્ક હોય ને એ પણ એની ટીચર એક પેલું પીડીએફ ડોક્યુમેન્ટ બનાઈને એ એમાં મોકલે. પછી અધૂરામાં પુરુ સ્કૂલની એપ છે, તો જે પણ ટીચરો પ્રેક્ટિસ એમાં નાખે કે, પછી કોઈ એક્ઝામનું મટીરિયલ નાખે, કે રિવિઝન ક્વેશ્ચન પેપ પર ને અ કાઈ પણ તમે સ્ટડી રિલેટેડ મટ ટીરિયલ ગણી લો ને તો બધું એ એપમાં હોય. તો હવે મારે એવું થાય કે જેવું એને ભણાવવા બેસવું હોય. એવું મારે મોબાઈલ જ હાથમાં લઈને બેસવું પડે. અને એને કેવું પડે કે ચલ તું મોબાઈલમાં આટલું આટલું બધું સોલ્વ કર. તો આપણે જેમ બને એમ ટ્રાય કરતા હોઈએ કે છોકરાઓને મોબાઈલથી દૂર રાખીએ. કે એ લોકાને લખવાની આદત પાડીએ, કે લોકાને વાંચવાની આદત પાડીએ. પણ હવે આ બધું સેટઅપ જ એવું થઈ ગયું છે ને સ્કૂલોનું ને ટ્યુશન નું. કે આપણે ના ઈચ્છતા હોઈએ ને તો એ છોકરાઓને મોબાઈલ ભણવા માટે પણ એટલી જ વાર આપ પો પડે છે અને પાછું એ લોકો અલગ થી ગેમ્સ રમતા હોય કે રીલ્સ જોતા હોય કે નાના શોર્ટસ જોતા યુટ્યુબ ના એ બધું તો અલગ પાછું એટલે એમ કરતા કરતા આખા દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ કલાક જેવું એ લોકો નુ સ્ક્રીન ટાઈમે થઇ જતો હોય છે.
એ એજ હું તમને કઉ છું ને આ લોકો પેલા શું કરે કે આપણને એનું ટેરફ પ્લાન હોય ને એકદમ સસ્તું આપે એટલે શું કે બધાને એનો યુઝ વધારી દે. એટલે આપડે એનું એક જાતની ટેવું પડી જાય કે આજે આપડણે મોબાઈલમાં આપણું જ જો આપડે જો ઘૃમને. તો આપણે યુટ્યુબમાં એમ થાય કે કંઈક રેસીપી જોઈએ. કઈક આપણને નવું નવું આવતું હો તો આપણને એમ મન થાય કે કઈક નવું શીખીએ ઓનલાઈન કોર્સ કરીએ. એમ કરીને આપડે મોબાઈલ ન્યુઝ એટલો વધારે દીધો છે ને એ લોકોને આપણને એક જાતની હેબિટ બનાવી દીધી છે કે આપડણે આ તો મોબાઈલ જોઈશે. અમને કાંઈક નવું શીખવું છે તો મોબાઈલ જોશે. આપડે આપડા ગ્રુપોના ટચમાં રહેવું હોય કઈક પ્લાન બનાવતા હોય કોઈ ફરવા જવાનું તો એને બઘ. તાર માટે આપણે મોબાઈલ જોશે અને પછી હવે એ લોકો શું કર્યું છે કે ટેરી પ્લાન્ટ ડબ્બલ કીધો. પેલા આપણને તમે કોઈ બી એરટેલ છે કે જીઓ છે ને જોજો પ્લાન કેટલા સસ્તા તા તા હમણા એ લોકો કેટલા પ્લાન એ લોકો કેટલા મોંઘા કરી નાખ્યા છે ઘરમાં આપણે દરેક ના હાથમાં એક એક મોબાઈલ હોય. તો કેટલું તો આપણને એનું દર મહિને કેટલો ખર્ચ થશે તમે વેચારી જોજો કે કેટલું મોંઘું કરી નાખ્યું છે લો
અરે બઉુ જ મોંઘું કરી નાખ્યું છે. પેલા તો બહુ સસ્તું હતું મને યાદ છે જયારે વોડાફોન ને આઈડિયા ને બધું હતું ત્યારે ઘણું સસ્તું હતું તો. હવે આજે ફેરફાર થયો ને થોડો ઘણો જીઓ થી થયો કે જીઓ આવ્યું તો એને ઘણા સ તા પ્લાન શરૂઆતમાં રાખ્યા. એટલે ઘણા બધા લોકો એ વોડાફોન ના અને આઈડિયા ના જે નંબર હોય ને એ પાછા જીઓમાં એલો કા એ. ચેન્જ કરાઇ દીધા. પણ ધીમે ધીમે હવે એમાં પણ એટલો બધો ટેરીફ વધવા માંડ્યું છે ને. કે વોડાફોન નું ગણો કે જીઓ નું ગણો એ લોખામાં બઉ પૈસા માં બહુ અંતર નથી રહ્યું. અને પછી એ લોકો શું કરે કે એક દિવસ ના ડેટા આપે ઇન્ટરનેટ નો કે માની લો કે એક દિવસ ન દોઢ જીબી મળતું હોય કે બે જીબી મળતું હોય. પણ આજકાલ મોબાઈલ નો વપરાશ જ એટલો વધી ગયો છે ને અને પાછ જો આપણે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુઝ કરીએ કે પ્રાઇમ વિડીયો હોય કે નેટફ્લિક્સ હોય. કે જીઓ ટીવી હોય તો એમાં પણ નેટ એટલું જ વપરાતું હોય છે. તો મને લાગે છે બે જીબી તો કોઈ પણ પ્લાનમાં બે જીબી હોય એક દિવસ. ના તો એ તો લોકોને ખૂટતું જ હશે. કે બે જીબી થી તો હવે ઘણો વપરાશ વધી ગયો છે. એટલે ના છૂટકે પછી લોકોને ટોપઅપ કરાવવું પડે વળી એના પૈસા અલગ થાય તો એમ કરતાં કરતાં પેલા કરતા આજનો મોબાઈલ નો જે બિલ આવે છે ને એ મને લાગે ડબલ જેવું. થઈ ગયું હશે.
એકદમ સાચી વાત હવે તમે જો ફોરેનોમાં છે હવે એવા રૂલ્સ આવી ગયા છે. કે દસ વર્ષ થી ઓછીની ઉંમર ના ને તો એ લોક ત્યાં યુઝ જ સોશિયલ મીડિયા પર એ લોક બેન્ડ જ લગાવી દીધું છે મને લાગે ઇન્ડિયામાં પણ એ કરવાની જરૂરત છે. કારણ કે તમે જોઓ કેટલો ટાઈમ આપણો અને અત્યારે તો આપણેે ત્યાં કેટલા બધા છોકરાઓ એના એક એને એવું એનું શું થ આપણે એને સાયકોલોજી પાસે લઈ જવા પડે છે કેને એટલી એની લત લાગી ગઈ છે કે જો એ લોકો પાંચ મિનિટ બે વિડીયો ના જોય ને હમ કોલ ના કરે ને. એ લોકોને કઈક થઈ જાય એટલા બધા એ લોકોને. એના માટે ટ્રીટમેન્ટ લેવી પડે છે કે જાણે એક ટાઈપની દારૂ છોડવા જેટલી મદદ કરવી પડે ને મોબાઈલ ની લજ છોડવાે હોય તો એટલી મહેનત કરવી પડે છે બોલો.
હા એ વાત તો સાચી જ છે અને આપણેે જે વાત કરી કે સ્કૂલ માટે ને એવી રીતે મોબાઈલ યુઝ. કરવા પડે છે છોકરાઓને. પણ હવે તમે જોયું છે સાવ નાના એક દોઢ વર્ષના છોકરાઓ હોય ને તો એ લોકો. ને એટલી જ મોબાઈલ ની આદત પડી ગઈ હોય છે પેલા તો કેવું નાના છો. છોકરા હોય તો સરસ કંઈક ગેમ્સ લઈને બેઠા હોય કે આપણે એ લોકોને સારા સારી જાત. રમકડા લઈને આપીએ તો એનાથી બેઠા બેઠા રમતા હોય કે કઈ બ્લોક્સ લઈ દઈએ. તો એનાથી બનાવતા હોય. પણ હવે તો નાના છોકરાઓને મા બાપ જ મને એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક એટલી બધી મોબાઈલની આદત પાડી દે છે કે છોકરું જરાક રડતું હોય. કે જરા જ કચકચ કરતું હોય તો તરત જ એના હાથમાં મોબાઈલ પકડાઈ દે. એટલે એને એવું થાય કે હું મારું કામ કરેલું રસોડાનુંું ત્યાં સુધી ભલે મોબાઈલ જોવે.
તમે કીધું ને અમારી સામે જ રે છે એક કપલ બંને વર્કિંગ છે વુમન. પણ વર્કિંગ વુમન છે તો સેમ તમે કીધું ને એજ મેં ત્યાં જોયું. હું એક દિવસ અમને ત્યાં અમને લોકોને ગોલણી કરી હતી. બેન એમને જમવાનું કીધું તું. તો એ બેન અમને પીરસતા હતા ને ત્યાં એમની નાની છોકરી દોઢ વરસ. ની રડતી હતી તો એ બેને શું કર્યું ખબર છે. એના મોબાઈલ માં એક પોયમ છે કઈ ખાતીભાઈ ની ચાલતી હતી એ ચાલુ કરી. એને કીધું કે બેટા તું આ જોઈને ખા પાછા અમને ફૂલ ફોર્સમાં અમને બધાને કે. કે મારી છોકરી તો બોલો જ્યાં સુધી આપાયમ કો એમ ના વગાડું ને ત્યાં સુધી જમતી જ નથી મારે જમતી વખતે તો એને મોબાઈલ આપ પો જ પડે હવે આમાં કોનું વાંક છે તમે કોહ. મા બાપ નુ છે કે છોકરા એ દોઢ વર્ષનુ છોકરુ થોડુ એને મોબાઈલ જોવે છે. હુ તો તમેજ એને આદત પાડી છે ને કે ભાઈ હુ તને આપીશ અને તારે ખાવાનુ.
હા એટલે માં બાપ ને શુ છે અને મા બાપ ને આજ શુ છે કે કોઈ મહેનત નથી કરવી. છોકરાઓ પાછળ કઈક અલગ થી એ લોકોને પ્રવૃત્તિ મા એંગેજ નથી રાખવા. કે ચાલો એ લોકોને કઈક આપણે ગેમ રમાડીએે કે બેસીને એ લોકો જોડે આપડણે જ ઘણી વાર એવુ હોય કે નાના છોકરાઓ જોડે રમકડા લઈને બેસવુ પડે. એ લોકોને મજા આવે એવી કઈક પ્રવૃત્તિ કરાવવી પડે. બાકી તમે એમ કહો કે રમકડાનો ઢગલો કરીને મૂકી દો અને એને વચ્ચે બેસાડી દો કે તુ રમ. તો એમ છોકરો ના રમે આપડે એની જોડે બેસવુ પડે એને બધુ શીખવાડવુ પડે એને રમકડા થી રમવાની મજા આવે એવુ કરવુ પડે. પણ આજકાલ આપણે જોઈએ ને તો એવો તો કોઈ માં બાપ જોડે ટાઈમ છે જ નહી કે છોકરાઓની પાછળ થોડી ઘણી મહેનત કરે એટલે પછી શુ કરે પોતાનુ રૂટીન ના બગડે પોતાનુ કામકાજ સમયસર ચાલે એના માટે થઈને એ લોકો છોકરાઓને મોબાઈલ પકડાવી દે. અને પછી એજ માં બાપ જયારે છોકરાઓને આદત પડી જાય ત્યારે એવુ કહે કે આ જોઓ ને મોબાઈલ મુક તોજ નથી ને અમે શુ કરીએ.
એકદમ તમારી વાત સાચી છે હુ તો એમ કહુ કે છોકરુ નાનુ જે ઘરમા વાત વાતાવરણ જોઈને મોટુ થાય અને એજ સીખે હવે માં બાપ બેડમા એક સાઈડ એની મમ્મી ફોન લઈને બેઠી હોય એક સાઈડ એના પપ્પા ફોન લઈને બેઠા હોય તો છોકરુ પછી શુ કરવાનુ છે? એજ કરવાનુ છે ને એ પણ ફોન માંગશે. કે તમે બેવ ફોન જુઓ છો તો મને ફોન આપો. કારણ કે તમે એની સાથે એક્ટિવિટી કરતા નથી તમે એને ગાર્ડનમાં ફરવા નથી લઈ જતા, તમે એની સાથે નાની નાની ગેમ નથી રમતા અને તમે જયારે ઘરમાં હોવ ત્યારે મોબાઈલ જ જોયા કરો છો. તો ઓબ્વિયસલી એને મન થવાનુ જ છે છોકરુ જે વાતાવરણમાં મોટુ થાય એ જોઈને જ શીખવાનુ છે ને એતો.
હા એ તમારી વાત એકદમ સાચી છે તો આના માટે તો એક જ વસ્તુ છે કે માં બાપે પણ થોડો ઘણો પ્રયત્ન કરવો જોઈએ. એ લોકોએ પણ એવુ ટ્રાય કરવો જોઈએ કે એ લોકોને ઘરની બહાર લઈ જઈએ એ લોકોને સારી સારી પ્રવૃતિ કરાવીએ એ લોકોને થોડુંક આઉટડોર ગેમ્સ મા રસ ઉભો કરીએ કે જેથી કરીને બાળકો મોબાઈલ થી બને એટલુ ઓછુ એ લોકો મોબાઈલ ને જોવે તો
બાળકોની વાત કરી તમે એ તો જુવો અત્યારે સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ થાય છે. તો કેટલા કેટલા રૂપિયા એ લોકો ના મોબાઈલને લીધે જતા રહે છે એ લોકો સપોઝ ગૂગલ પે વાપરે પડતા હોય તો એ લોકોને શુ કરે છે? કે એને કોઈ પણ લિંક મોકલે હોવે સિનિયર સિટીઝનને તો એટલુ સર સરખુ દેખાતુ જ ના હોય ને એટલે એ લોકોને આઈડિયા પણ ના હોય તો એ લોકો તો બિચારા લિંક ખોલે ને તો એનુ આખુ બેક એકાઉન્ટ ખાલી થઈ જાય છે એટલે આ મોબાઈલ ના મને એમ લાગે જેટલા ફાયદા છે ને ગેરફાયદા પણ એટલા જ છે જો તમે સમજીને એનો ઉપયોગ કર્યો તો એ ઘણુ તમને યુઝફુલ થાય એવુ છે. પણ એના માટે તમારે સતર્કતા અમુક ટાઈમ દિવસ નો નક્કી રાખવો છોકરાઓ માટે કોઇ કે તને આ કલાક મોબાઈલ આપીશ એટલે એના માટે તમારે રેગ્યુલર એક ટાઈમટેબલ બનાવવુ પડશે અને એના માટે સતર્કતા પણ એટલી જ જરૂરી છે. મને એમ લાગે છે.
તમારી વાત એકદમ સાચી છે તો હવે આપડે તો એટલુ જ નક્કી કરીશુ કે છોકરાઓને એકદમ લિમિટેડ મોબાઈલ જોવા દેવાનો અને એ લોકોને બીજી બધી પ્રવૃતિઓમા આપણે રોકાયેલા રાખવાના.
ખરી વાત છે હવે તો આજે આપ આપણે બી મોબાઈલ નો યુઝ ઓછો કરશું અને છોકરાઓને બી કહીશું. કે આપણે સાથે રહીને પાછી આપડી જૂની પુરાણી એજ જે લુડો ગેમ છે સા સેડી છે રમશું આપડી આંખોને આપણા મગજ ને એનાથી બચાવશું.
ચોક્કસ ચોક્કસ!
આવ જુઓ તમારી સાથે